હલો
હલો
અવાજ સંભળાય છે તમને
હા, આવ્યો તમારો અવાજ
કેમ છો, મજામાં છો
બસ મજામાં
શું કરો, કેવું ચાલે ગરમી બહુ છે, એટલે
ગરમી ઘણી છે, આ વખતે
તો લોકો છે ને એટલું બધું પાણી બગાડે છે, એવું મેં જોયું અને લોકો છે, ને પાણી આમ છાંટયા કરતા હોય છે, એ વાત સારું છે, પણ પીવાનું પાણી જો એવી રીતના બગાડશે તો પછી પીવાના પાણી માટે આપણને બહુ પ્રોબ્લેમ થઈ જશે હમણા ગરમી એટલી છે, તો આપણે જોઈએ કે તળાવ સુકાઈ જાય છે, બધા કુવા સુકાઈ જાય છે તો એના લીધે અ જળસ્તર ઓછું થતું જાય છે, અને આપણા માટે પીવાનું પાણી ખુબ જ ઓછું થાય છે, તમે એવું જોયું છે કઈ
હા, જોયું છે ને ઘણી જગ્યાએ પાણીનો બગાડ ઘણો થાય છે. ઘણા ગામોમાં આપણે પાણીના નળો મુકા છે. જો સરકાર તરફથી જે, બધી જળ નળ તકની બધી જે સ્કીમો ચાલે છે. ત્યાં સવારે સાંજે બે ટાઈમ જે પાણી આવે છે. એ જનરલી બધા ગામ વાળા પીવાનું પાણી ને એ તો ભરે જ છે સાથે સાથે છાતે છે ગાડીઓ ધોય છે. બાઈકો ધોય છે, એ બધું પાણીનો ઘણો બગાડ કરે છે. આવી રીતે એકચુલી નહી કરવો જોઈએ. આપણા સ્ટેટમાં તો સારું છે. બીજા કોઈ સ્ટેટમાં તમે જોવ જ્યા પાણીની ઘણી અછત છે. બરાબર ને
હા સાચી વાત કીધું તમે, જેવું કીધું કે લોકો પાઈપથી ધોય છે. ગાડીઓ એ પાઈપથી ધોવા કરતાં અગર તમે, બાલ્દીમાં પાણી લેવ કપડું લઈને બી ું કરો અને ગાડી તમે, સાફ કરો તેનાથી આપણું પાણી ખૂબ બચે છે. અને આપણે બે બાલ્દી લેવું કે ત્રણ બાલ્દી લેવું તો એટલું બી આપણા ઘરે પાણીની બચાવ કરી શકીએ. પછી આપડે અ જેવું હાથ પગ ધોઈએ. તો આપણે બાલદી ભળડી મુૂકી શ નળના નીચે ધોવા કરતા આપણે કસે બી ગયેલા હોય તો એનાથી બી આપડી પાણીનું ખૂબ ખૂબ બચત થાય છે પછી અગર આપણે નાહવાનું હોય તો નાહવાના પાણીમાં માં આપણેે એમ શાવરના જગ્યાએ અગર આપણે બાલ્દીથી નાયએ બાલ્દી ભળીને નાયએ તો એનાથી જે શાવર માં બે ત્રણ બાલ્દી જાય છે. એના જગ્યા એક બાલ્દી જશે એટલે એનાથી ખૂબ જ પાણી બચાવવામાં રાહત મળશે આપણને અને આપ ઘરે પણ આપણનેઘણું પાણી બચાવવા મળશે અને પાણીની કિલ્લત જે છે બધા જગ્યાએ એ દૂર થાય ઘણા સી તો કેવું ટાઈમિંગ આપી દીધો હોય છે. મારા કે મારા એક રિલેટિવ જ છે. એમના અહંયા તો છે ને એવું કરીનેખું કે સવારે આટલાથી આ આટલા વાગે તમારે જેટલા બી કામ હોય ને એ બતાવી દેવાના એટલા વારમાં જ તમને પાણી મળશે એટલે, એ લોકોના અહિયાં તો આવું નિયમ બના તો આપણે આ બધું ટાળવા માટે આપણે પાણી ખૂબ બચાવવાની જરૂર છે. તમને શું લાગે!
હા બરાબર છે તમારી વાત સાચી છે કે પાણીનો આપણે આપડી એક નિયમ બાંધીને જ્યાં બચાવવું હોય ત્યાં બચાવી શકીએ છે. આપડે સરકારશ્રીના બી બધા નિવેદનો હોય છે. કે આ રીતે પાણી આપડે બીજું ખેતીમાં જે પાણીનો ઊપયોગ થાય છે. બગાડ એમાં બી બધી જાત જાતની તપક સિંચાઈ પદ્ધતિ કે પછી હમણાં નવી નવી બધી ટેકનોલોજી નીકળેલી છે સાવર ટાઈપ ની એ બધું છોકરીને બી આપે ખેતીમાં બી જે પાણીનો બગાડ થાય છે એ બચાવી શકાય છે. બરાબરને!
હા, એ વાત બી છે કે અમુક અમુક જણા તો શું કરે છે ખેતીમાં કે નાના નાના પેલા શું કે બંધ જેવા સાઈડમાં બાંધી દે છે. એનાથી પાણી શું છે. કે વહી નથી જતું અને ત્યાંને તં સ્થળ રહે છે એનાથી જડોને ખૂબ પાણી બી મળે છે અને જેટલું પૂરતું પાણી એ લોકોને જુએ છે એટલું એ લોકોને મળે છે, તો એનાથી આપણી ખેતી બી સારી રહી શકે અને ખેડૂતોને બી સંતુષ્ટિ હોય હ. હમણાં વરસાદ નથી પડતો તો આનાથી એ લોકોને ખુબ રાહત મળે છે. ને વર્ષ વરસાદમાં આપણે જ્યારે વરસાદ પડે ત્યારે આપણે વરસાદના પાણીને બી વારંવાર વાપરાઈ શકીએ. એવું કરવા જોઈએ વરસાદ આપડે પાણી હોય એક આપણે બાલ્દીઓ લઈને યા તો બચાવી શકાય. પાણી અને એને જ આપણે વાપરી શકાય ભલે આપણે, પીવામાં ના વાપરાય પણ કપડાં ધોવામાં કે આપણે તમે બીજા ઘરના કામોમાં એ પાણી તો આપણે વાપરી જ શકાય છે. અને બીજું કે અગર કોઈના ઘરે અ ઘણું હોય ટેરેસ હોય કે કોઈ હોય તો ટેરેસ પરથી જે પાણી ભડે છે. એ સીધું પાછું આપણે જમીનમાં પોહોંચાવી એવી કોઈ તો આપણે સ્થિતિ કરી શકીએ, જ્યાં કે પાણી પાછું જમીનમાં જ જાય અને જેનાથી આપણું જળ વધ્યો તો આ બધુંથી આપણા પાણી બચાવવામાં ખૂબ ખૂબ રાહત થાય છે આપણને અને, બીજું કે અગર આપણે પાણી જેટલું હમણે ઉનાળામાં જેટલી આપણે અ યુઝ ઓછું કરશું એટલું આપણને વધશે અને ચોમાસામાં જેટલું બની શકે એટલું પાણી સંગ્રહ કરવા જોઈએ હવે તો એવું જોયું છે અમુક કે તો તળાવ એટલા ઊંડા કરી નાયખા છે, જેમાં આપણેે ઘણું પાણી બચાવી શકી, પછી સરકારે એવું નિયમ કાયળ છે કે પાણીનો ટાંકીઓ બંધ એ છે તો એમાંથી બધાને ગામે ગામ શહર પાણી પહોંચાડવાનું એ લોકો એ નિયમ બનાવેલા છે. તો સરકાર તો આપણા સાથે બહુ બધી યોજનાઓથી આપણને પાણી પહોચાડવાનું પ્રયત્ન કરે જ છે. આપણે બી એ લોકો સાથે જોડાય તો આપણે પાણી બચાવી શકીએ. સાચું કે નહીં?
હમ બરાબર છે સરકારના અમના ઘણા બધા સ્કીમો છે અને ઘણી સોસાયટીઓને ઘણા તમે રેસડન્સમાં જોયું હશે કે કમ્પલસરી વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ કરવી જોઈએ જેવી રીતે કે અ પાણીનો સંગ્રહ ટેરસ પરથી કરી સીધું બોરમાં ઉતારવામાં આવે અને બોર બોરને રિફિલ કરવામાં આવે એ બોરને રિફિલ કરવાથી એ બોરનું પાણી કદાચ આપણને નહી પણ મળે પણ એ જમીનમાં ઉતરીને ભવિષ્યમાં બીજાને કામ આવે એવું બધું સેટ કરી શકાય એમ
સા સાચું સાચું કીધું તમે? અ છોકરાઓને ભી આપ આપણે આ શીખવવા પડશે કે પાણી ઓછું બગાડવા જોઈએ કે આજના છોકરાઓને શું કે નળ ચાલુ કર્યું એટલે પાણી મળી જતું આપણાના જમાનામાં શું હતું? કે પહેલે બોરિંગ હતા આપણે કૂવા પરથી પાણી ખેંચવા જતા તો લોકોને જેટલી જરૂર હતી એટલું જ લોકો પાણી લેતા હતા પણ હવેના છોકરાઓને શું પાઈપથી પાણી વાપરવાનું આવડે છે. નળો આવી ગયા છે. તે એ લોકોને ખૂબ બગાડવાની એમ કે ને કે સહુલિયત જેટલી મળે છે એટલું પાણી એ લોકો બગાડતા જાય છે તો આપણને આ છોકરાઓને સમજાવવાનું હોય શીખવા પડશે કે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી છે. પાણી અગર આપડણે બચાવશું ઓ તો જ આપણને કામ લાગશે એ લોકોના માટે આપણે સ્કૂલમાં બી આપણે ઘણા એ લોકો સ્કૂલ માં બી એ લોકોને શીખવા મળે છે પણ આપણે ઘરે બી એ લોકોને એ શીખવા જોઇતું કે પાણી આપણા માટે કેટલું જરૂરી છે કે પાણી પીશું તો જ તમારા શરીરમાં કેટલી તાકાત રહે છે કે હમણાં ગરમી છે તો આપણે પાણી ખૂબ જ ભાવ એમ કે છે તો પાણી આપડ જે આટલું બચાવશું તો જ આપણને પાણી મળશે નહી તો આપણે પાણીથી પાણી ગરમીમાં ખુબ જ ઓછું પડશે ને બીજું કે આપણે આમ જેટલું હોઈ એટલું નળ યુઝ કરવાનું બંધ કરીએ તો એટલું આપણું પાણી બચશે સાચો કે ની?
હા સાચી વાત છે આ બધું આપણેે આપણા છોકરાઓને બધાને આજુબાજુના પેરેન્ટ્સોને કે આપણા એ બધાને શીખવવું પડશે કેમકે ઘણા મેગાસિટીમાં બી જોયું હશે તમે કે જ્યાં સવારમાં પાણીની લાઈનો લાગે છે આપણને તો પાણી ઈઝીલી અવેલેબલ થાય છે પણ જ્યાં મેગ સિટીમાં લોકો સવારના લાઈનમાં ઉભી રેય છે અથવા બધી બાલડીઓ લાઈનમાં મૂકે છે ને પછી ટેન્કરો આવે છે જેમાંથી એમને પાણી મળે છે આ બધી વસ્તુ આપણે આપણા બાળકોને કે પછી આપણા આજુબાજુમાંતા લોકોને બતાવવું જોઈએ કે વાતચીત કરવી જોઈએ કે આપણા આપણેે જો પાણી આ રીતે ની સંગ્રહ કરશું તો આપણા બી ભવિષ્યમાં આમને જેવી જ હાલત થશે બરાબર ને
સાચું સાચું કીધું કે તમે જે કીધું ને લાઈનમાં ઉભી રહી છે હજી પણ આપણેે કે મુંબઈ જેવા શહેરમાં છે ને લોકો લાઈનમાં ઉભી રહીને પાણી ભરે છે કેમ કે કે આજ કિલ્ આપણે પાણીની કિલ્લત ના વજેથી થાય છે જેવું ચોમાસું હોય ત્યાં પાણી ભરાઈ જાય છે કેમ કે કે ગટરો સાફ નહીં હોય પણ જેવું જ ઉનાળો આવે છે કોઈ બીજી સિઝન હોય છે ત્યારે એ લોકોને નિયમ પ્રમાણે જ પાણી મળે છે એટલે એ લોકોને પાણી બચાવવાનું ખૂબ આવડે છે. પણ બીજા શહેરોમાં જ્યાં પાણી ખૂબ મળે છે એ લોકોને પાણી બગાડવાનું હું કે ને કે એ લોકો ને એજ શીખવાય છે અને છોકરાઓ બી એજ જોઈને એજ કરે છે તો આપણે છોકરાઓને જ શીખવશું તો એ લોકોનો એના ભવિષ્ય માટે કામ લાગશે બાકી ચાલો ફરી આપણે પાછો કોઈ નવા ટોપિક પર વાત કરશું આવજો
આવજો.